અવાજ આવે છે તમને?
હા મને અવાજ આવે છે હા
હા મને પણ તમારો ક્લિયર અવાજ આવે છે.
હા કેવું છે તમને
હા અમે બિલકુલ તંદુરસ્ત અને સારા છીએ તમે કેમ છો
બસ અમે મજામાં છીએ તો આજે આપણેે નવા ટોપિક પર વાત કરીએ
હા જરૂર આપડે આજ વાત કરીએ નવા ટોપિક સાથે.
હા તો આજે આપણે ઇન્ટરનેટ વિશે વાત કરશું તમે સાંભળ્યું જશે કે ઇન્ટરનેટ વગર દુનિયા કાઈ નથી ઇન્ટરનેટ પર જ બધી વસ્તુઓ ચાલે છે તમે જોતા જશો તમે પણ યુઝ કરતા જશો તો.
હા તમે સાચી વાત કીધી ને અત્યારે બી હું તો કહું કે આપણે ઇન્ટરનેટ ના માધ્યમ થી જ વાત કરી રહ્યા છીએ તો એ બહ સારી વસ્તુ કહેવાય કે આપણે એક ક્લિક પર આપણે એકબીજા સાથે સારી રીતે વાતો કરી શકીએ.
હમ્મ. પછી તમે જોવો છો કે ઇન્ટરનેટ વગર ઇન્ટરનેટ સાથે પણ કેટલી બધી વસ્તુ ઓ યુઝ કરે છે સોશિયલ મીડિયા છે યુટ્યુબ છે વગેરે વોટ્સઅપ છે બધી વસ્તુઓ ઇન્ટરનેટ સાથેજ કનેક્ટેડ છે આખા ગ્લોબલી જેટલા બી વર્લ્ડમાં કોમ્પ્યુટર્સ નેટવર્ક અને ઇન્ટરનેટ સાથે જ કનેક્ટેડ હોય છે એના વગર બીજું કશું જ નથી ચાલતું આ દુનિયામાં અત્યારે તો ગૂગલ્સ છે આપડે બહુ બધું વસ્તુ યુઝ કરતા હોય જેમાં ઇન્ટરનેટ ની જરૂરત તો પડતી ી જ હોય છે.
હા તમે સાચું કીધું કે આપણને હવે જે બી કઈક માહિતી જોઈતી હોય બધ. ઇન્ટરનેટ દ્વારા આપણને મળી જતી હોય. આપને કઈક બી જેમ કે સ્ટડી રિલેટેડ કઈક સર્ચ કરવું હોય તો. આપ માટે ગૂગલ નું બધું છે આપણે કઈક વિડીયો જોવાય સ્ટડી માટે તો યુટ્યુબ બી. એવા સારા બધા એ આઈ બી હવે આવી ગયા છે. તો બધું આપણને જે બી કઈક માહિતી જોઈતીું ઇન્ટરનેટ ના માધ્યમથી આપણને મળી જતી. જે હોય છે. પણ આપે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇન્ટરનેટ પર જે કઈ બી માહિતી. મળે એ બધી સાચી નહી હોતી. તો આપણે એક એક આ પોઈન્ટ પર ધ્યાન રાખવું જોઈએ.
હા આપડ જે ટ્રસ્ટેડ વેબસાઇટસ હોય. જે આપણે ભરોસો કરી શકીએ એવા વેબસાાઈટ ના માહિતી પર જ આપણે ભરોસો કરવો જોઈએ. કારણ કે એમાં ખોટી વસ્તુઓ પણ ઘણી બધી અવેલેબલ હોય છે તો આપડે એ વસ્તુ નું ધ્યાન રાખ. જોઈએ કે આપણે ખોટી વસ્તુની જાણકારી ના લઈએ આપડણે. ચોક્કસ પણ એની ધ્યાન રાખીને માહિતી આપણે લેવાય. એ વસ્તુની પણ આપણે ધ્યાન રાખવી જોઈએ તેમમાં આપણે ઘણી વાર. જેવા ઘણા સમાચાર જોતા હોય છે પણ ઈ સમાચાર ઘણી વખતે ખો. હો કો ન્યૂઝ જે બી આવતા હોય એ વસ્તુ ખોટી હોય છે એટલે તમે એક વાર. ચેકઆઉટ કરો કે વસ્તુ સાચી છે યા નથી પછી તમે વસ્તુ પણ ભરોસો ભો. ઘણી વગર. ભણવાની બાબતમાં પણ વસ્તુઓ ઈ એ આઈ થી કે પછી ગૂગલ થી કે ઇન્ટરનેટ. ભૂલ થઈ જાય કોઈ સર્વર ના ડાઉન ના લીધે તો તમે એક પાછું. રો ચેક આઉટ કરો પછી વસ્તુ પતંગ કરો છોકરો ઇન્ટરનેટમાં જરૂરી નથી બધી વસ્તુઓ સાચી જ હોય ઘણી વખત ઈ ખોટી પણ આપે છે. તો લોકોને એની કેરનેસ નું ધ્યાન રાખવું જોઈએ એ વસ્તુ માટે પણ
હા તમે સાચું કીધું કે ઇન્ટરનેટ ઉપર બધી વસ્તુ સાચી નહી હોતી. તો આપણેે વાત નું ધ્યાન રાખવું જોઈએ અને કોઈ બી ગલત કદમ કહેવા ના ઉઠાવવા જોઈએ
હાલમાં બહુ બધું ચાલી રહ્યું હોય છે વર્લ્ડમાં જેમ કે એક બધું ખોટા ખોટા વિડીયો એઆઈ વાળા વિડીયો અપલોડ કરતા તા હોય છે બધું તો બધું એનું રીચેકિંગ કરવું જોઈએ અને
ગવર્મેન્ટ પણ એ બધું રિચેકિંગ કરતી હોય છે જેમ કે ઇન્સ્ટાગ્રામ છે તેમાં બહુ બધા રોંગ બધા વિડીયોઝ આવતા હોય છે. એઆઈ વાળા બધા જે નક્કામાં વિડીયો આવતો છે તો ગવર્મેન્ટ એને બ્લોક કરી દે છે.
હા તમે બરાબર કીધું કે અત્યારે સાયબર ક્રાઈમ ની જેમ બી વસ્તુઓ બહુ બધી થાય છે અને સોશિયલ મીડિયા પણ બઉ ખોટા ખોટા વિડીયોસ મુકાય છે તો એ વસ્તુ નથી સારી આપણે એના પર ભરોસો પણ નથી કર ખોટા ન્યૂઝ પણ બહુ અપલોડ થાય છે એના પર આપડે ભરોસો ના કરાય પણ ઘણી વખત બહુ ફાયદાની વસ્તુઓ છે ઇન્ટરનેટ કેમ કે આજના જમાનામાં ઓનલાઈન માધ્યમ ના લીધે શિક્ષણ પણ કેટલું સરળ થઈ ગયું છે તમે જોતા જશો કે તમે સ્ટુડન્ટ હશો તમે પણ ઇન્ટરનેટ નો યુઝ કરીને તમે પણ અભ્યાસમાં એનો તો લાભ લેતા હશો એનો ખુબ જ ઉપયોગ કરતા હશો હા
હા ને હાલ પણ તો હવે આપણે પૈસાઓ પણ રાખવાની જરૂરત નથી પેટીએમ છે ગૂગલ મેસેજ એવી બધી એપ્લિકેશનો છે જેના કારણે આપણે પૈસાઓ નથી રાખવા પડતા એમને ખાલી એક ફોન ના સ્કેન થી કે ક્લિક થી ડાયરેક્ટ પેમેન્ટ થઈ જતું હવે પૈસા આવી જતા હોય છે અને ઇન્ટરનેટ ના બધા જે અમે કેટલી બધી એપ્લિકેશનો પણ હો છે જે બધી આપણે રોજિંદા જીવન માટે ઉપયોગ કરતા હોય છે તો ઇન્ટરનેટ એક મેન પોઈન્ટ છે જેના વગર હવે ચલાવવું જીવન અઘરું થઈ રહ્યું છે
હા એટલે ઇજન તમે કહી શકો કે એક પાયો છે જેના ઉપર આખી બિલ્ડિંગ બને છે એવું પણ તમે કહી શકો કે એના વગર બીજું અત્યારે કઈ નથી ચાલતું અત્યારે તમે જોતા હશો કે નેટવર્ક હોય ઇન્ટરનેટ હોય આપણી પાસે તો આપડે ક્યાં ઊભા છીએ આસપાસ શું છે આપડે ક્યાં જવું આપણે ગૂગલ મેપ યુઝ કરીએ છીએ આપડે કઈક ઓર્ડર કરવું હોય જમવાનું કે પછી કપડાં મંગાવવા હોય તો મિન્ત્રા ફ્લિપકાર્ટ છે સ્વિગી છે ઝમેટો છે એ બધી વસ્તુઓમાં ઇન્ટરનેટ નો યુઝ કરીને આપડે ઘર બેઠા જ આપણને વસ્તુ મળી રહે છે તો ઇન્ટરનેટ નો ખુબ જ લાભદાયક ફાયદો છે આપણા માટે
હા તમે સાચુ કીધું કે ઇન્ટરનેટ એ ખુબ જ લાભદાયક છે હવે બધા નાના થી લઈને મોટા બુજુર્ગ લોકો પણ મોબાઈલો વાપરે છે અને હંમેશા ઇન્ટરનેટ પર એક્ટિવ રહેતા હોય છે
હા
તો હંમેશા ઇન્ટરનેટ પર એક્ટિવ ના રહેવું જોઈએ એના ગેરફાયદાઓ બી છે જેમ કે નાના છોકરાઓની આંખો પછી બગડી જતી એમાં ઓછું દેખાતું હોય છે ચશ્માઓ આવી જતા હોય છે તો ઇન્ટરનેટ ઓછોપ કર નાનું છોકરીું ઇન્ટરનેટ પર ગમે તે જોઈને ગમે તે શીખતું હોય છે તો એમના મા બાપે, પણ ધ્યાન રાખવું પડે કે તેનું બાળક શું કરી રહ્યું છે એનું ઓછું ફોન અને ઇન્ટરનેટ નું માધ્યમ આપવું જોઈએ ખાલી સ્ટડી માટે જ આપવું જોઈએ અને કઈ બીજી એી એક્ટિવિટી કરાવી જોઈએ નાના છોકરાઓને જેથી ઇન્ટરનેટ નો ઓછો ઉપયોગ કરે
હમ તમે બરાબર કીધું કે ઇન્ટરનેટ સારી વસ્તુ પણ છે અને ખરાબ વસ્તુ પણ છે તમે જો સારી રીતે એનો ઉપયોગ કરો તો બહુ સારું છે અને ખરાબ રીતે ઉપયોગ કરો તો બહુ જ ખરાબ છે. એક જ એક બાજુ તમને કરિયર પણ સેટલ કરીને આપણને ક તમારું કરિયર પણ ડિસ્ટ્રોય કરીને આપી શકે છે ઇન્ટરનેટ પણ આપણે ઘણી વખત એના થી એન્જોયમેન્ટ કરતા હોય મનોરંજન કરવા માટે સોંગ સાંભળતા હોય મુવીઝ જોતા હોય. આપણને ઘર બેઠા બધી વસ્તુઓ મળી રહે છે આપડ બહાર જવાની જરૂરત નથી તો એક જગ્યાએ તે તો ઇન્ટરનેટ બહ સારું યુઝ છે આપણા માટે આપણી લાાઈફ સાઈલ માટે પણ મને એવું લાગે છે કે ઇન્ટરનેટ આવવાથી લોકો આળસું થઈ ગયા છે ક્યાંય બીજે વચ્ચે ના જાય પડી રહે છે ઘરે તો એ એકનો ગેરફાયદો આપ પણ કહી શકી કે લોકોને ઇન્ટરનેટ પર જ હમ થઈ ગયા છે કે એના વગર કઈ છે નઈ લાઈફમાં તમે જોતા હશો કે માણસ ક્યાંય પણ રખડતો હશે તો એ ફોન જ યુઝ કરતો હોય ઇન્ટરનેટ થુ સોંગ સાંભળતા હોય કે ગેમ રમતો હોય કે ગમે કરતો હોય તો ઘણી વખત ફેમિલી, આપને દૂર કરી દે છે કે ફેમિલી બેઠા હોય છતાં આપડે ફોન યુઝ કર હોય રીલસ જોતા હોય કે વિડીયો જોતા હોય યુટ્યુબમાં તો વસ્તુ
હા તમે સાચો આપ આપી દ હા
હા તો આપડ કેટલો ઇન્ટરનેટ યુઝ કરજો એની માટે પણ ડેલી નોટ ટાઈમ ટેબલ પ્રમાણે ો જોઈએ વધય ફન પણ ના કરવો જોઈએ એ પણ આપ હેલ્થ માટે સારું નથી અને સમય આયો હા બો
હા હા તો આમ તમે કીધું કે ઇન્ટરનેટ પણ આપણે એક જરૂરિયાત પ્રમાણે જ યુઝ કરવું જોઈએ વાત સાચી છે તમારી પણ આજના લોકો ઉઠતા જ ફોન જોવે સુતા ફોન જોવે એમના વગર એ લોકોને ઊંઘ નથી આવતી ફોન માં નેટ ઘણી વાર ઈચાર્જ પતી જાય તો લોકોને થાય કે ફોન માં તો છે જ નહીં ફોન વગર દુનિયા અધૂરી છે. આમ તેમમ મતલબ અડધા એવી રીતે બોલે છે કે ફોન માં ઇન્ટરનેટ નથી તો કઈ ફાયદો નથી. લોકો ફોન થી એટલા એડિક્ટ થઈ ગયા છે કે વાત ના પૂછો તો એ લોકો ને થોડુંક એમથી હું કેરનેસ લેવી જોઈએ કે ફોન નથી એટલો સારો ઇન્ટરનેટ નથી એટલું બધું પણ સારું એનાથી જે રેડિયસ નીકળે છે એ આપણા માટે નથી સારી હોતી. તો લોકો ને તો આદત હોય છે કે ફોન સુધા સાંભાળ માં રાખીને શુંય તો ઇન્ટરનેટ થી જેવી રેડિયશન નીકળે આપણા બોડી માટે નથી હારુ ગુડ નથી આપણા માટે છતાં લોકો એવું કરે છે તો એની કેરનેસ પણ લેવી જોઈએ લોકોને આપણને થોડાક સમય પણ મોબાઈલ થી હા દૂર રહેવું પણ જોઈએ બહારની દુનિયા જાવ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો. એ પણ બહુ સારી વસ્તુઓ છે. ઘણી વખત તમે જરૂરી નહી કે તમે મોબાઈલ થી જ બધી વસ્તુ તો વાંચો ઘણી વખત તમે પુસ્તક વાંચો બાર જાવ બાર ફરવા જાવ તમે ઇન્ટરનેટ બહારની દુનિયા જશો તમને એના કરતા વધારે વધારે તોની મજા આવશે રમત ગમત કરો
હા તમે બરાબર કહ છો. કે આપણે હંમેશા ઇન્ટરનેટ પર જ ના એક્ટિવ રહેવું જોઈએ આપણા પ ઘરના પરિવાર જોડે પણ ટાઈમ આપો જોએ એમને પણ આપ આપ બાળકોને આપડા મમ્મી પપ્પા ને બધાને ટાઈમ આપવો જોઈએ અને હંમેશા મોબાઈલનો યુઝ ના કરવો જોએ તમે ઉલટાની સાથે ભગવાન નું યાદ કરવો સારા સારા ગીતો સાંભળો પાઠ પૂજા કરો કવિતાઓ સાંભળો કથાઓ હડ હંમેશા યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે બધું ના ચલાવવું જોઈએ એ આપણા માટે સારું નથી તો આજે આપડે હા
ઇન્ટરનેટ વ સક સાડી છે બટ એનો ઉપયોગ તમારે કેવું કરવી તે કરવું એ આપણા પર આધાર રાખે છે. હા તો આજે ખુબ સરસ ચર્ચા થઈ આપડી તો આપડે પાછું કઈક નવા ટોપી સાથે મળશું તો ધ્યાન રાખજો તમને તમાર ફેમિલી ન હા ધન્યવાદ